હમ હ
હલો
હલો
હલો હા આવી રહ્યો છે તમને આવી રહ્યો છે. હા તો આજે આપડે થોડીક પીએમ કિસાન અને બીજી બધી ઘણી બધી સહાયોના વિશે આપણે વાત શ જો આપે ઘણા એ ગમાં ખેડૂતો ગ વિકાસ માટેની ું એ અ સહાય છે તમને હા્ર ત્રણ મહિનાના મળે છે ત્રણ વખત એટલે જેથી એ બધી ઘણા ખેડૂતોના મતલબ મહિને બે બે હજાર મળે એ ખેડૂતો માટે સારું ગણવામાં આવે છે. તમારું શું માનવું એમાં
હા ટમેકી એવ હા મારી ખેડૂતળ અને ગુજરાત નું આ એક એવું પોટ છે કે પીએન કિશોર અને આ જ્યાં ખેડૂતો ટ્રેક્ટર કે ખેતીના સાધનો ટપક જાય કે કોની સબસીિડીઓ પર બુ સબસીિડીઓ ખેંચી રહ્યા છે પણ હા પીન કિસાન ન એ છે કે ખેડૂતોને વધારે સારું પડે અને હમ સારું હોય છે અને ખેડૂતોને લોકો માટે સરકારે એ કાઢ્યું છે અને ખેડૂતોનું ગામ સિંચાઈ અને માટે ઓલાઇન ફમ પી એમ સાર બીમા યોજના કુદરતી આપડ કે રોગચળ ના થાય એ માટે તમે શું કેવું
હા સાચી વાત છે. પીએમ ફસલ વીમા યોજના એ કુદરતી આ રોગચળો અથવા વરસાદના કારણે. થયેલ પાકના નુકસાન ને માટે એક આ વેબ બનાવવામાં આવેલી છે. સ્કીમ જેથી એમાં એવું છે કે તમારે. એમાં ફોટા પાડીને સરકારને મોકલવાના હોય છે, જે કોઈ બી વેબસાઈટ તમે કીધું તેમ માય ખેડૂત. વેબસાઇટ છે. તેમાં આ બધી ડિટેલ્સ હો. અપલોડ કરવાની હોય છે, અને જે તે ગામના સરપંચો કે. જે કોઈ બી સહાયક હોય છે. તે લોકો તમારા ખેતરમાં આવીને તમારો. ફોટો પાડે. જે કોઈ. થયું હોય એના સાથે ત્યારબાદ તે એના આગળ કાર્યવાહી કરે અને ફોટાને અપલોડ કરે અને ત પછી એને પૈસા. અ રૂપે વળતર મળી શકે છે. એના માટે આ બધી. વ્યવસ્થા બનાવવામાં આવી છે. જો એવી જ બધી આગળ વ્યવસ્થા બનાવવામાં આવશે તો ઘણું સારું ગણવામાં આવ છે. એમનેમાં ઘણી બધી. સરકરે સ્કીમો બધી બહાર પાડી છે તોમે આ પીએમ કિસાનનું જે બર્ગ ઘણું બધું સારું કરવામાં છે. દર તો બે - બે, ત્રણ- ત્રણ મહિને બે - બે હાજાર રૂપિયા મળે છે. તમને મળે છે આ વસ્તુ બે - બે હજાર રૂપિયા?
હા અમને મળે છે. તમે કીધું તેમજ પીએમ કિસાન પીએમ કિસાનમાં જે પીએમ કિસાનને કરીમ કરી શકે પણ પીએમ કિસાન તે